જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લાગી ગ્યો લાગી ગ્યો ફોન.
કઈ ગડબડ થાય છે મેં ક્યારેથી તને કોલ લગાવો લાગ
હા ભાઈ. વું થનએક્પેકડ એરર આવે છે, કમ્પ્લેન કરવું પડશે લાગે છે.
લાગે છે તેજ કરવાનું પડશે.
હમ, સમથિંગ કરો ને એબમાં સુધાર લાવો.
સાચો કહો છો કેમ છો તમે?
મજામાં મજામાં હ. તમે?
હું પણ મજામાં છું આજે તને હું ફોન કર્યો કે આજે આપણે મિત્રતા ન મહત્વ વિષય પર ચર્ચા કરવાની છીએ.
ઓ ખુબ જ સુંદર વિષય છે, મિત્રતા જીવનના સૌથી કિંમતી સંબોધનમાં એક છે.
સાચો કહો છો મિત્ર બીના જીવન અધરુજ લાગે છે.
હમ, હા સારો મિત્ર સુખ અને દુઃખ બંનેમાં સાથ આપે છે.
સાચું સાચું તારા મતે સાચો મિત્ર કોને કહેવાય?
જે મુશ્કેલીના સમયમાં પણ આપણો સાથ ના છોડે, સાચી સલાહ આપે અને આપડી સફળતામાં ખુશ થાય, તેને સાચો મિત્ર કહેવાય મારા તરફથી ટ.
આજે તો મેં જોયા કરું કે ઘણા લોકો સોશિયલ મીડિયા પર હજારો મિત્રો બનાવે છે.
હમ. હા એ તો છે પરંતુ તું ોની સંખ્યા કરતા તેમની ગુણવત્તા વધુ મહત્વની છે. છે.
સાચો કહો છો, એક સારો મિત્ર ઘણા સામાન્ય મિત્રોથી વધુ મૂલ્યવાન હોય છે.
હમ, મિત્રતા- આપણને આત્મવિશ્વાસ આપે છે અને એકલતા દૂર કરે છે.
ખરજ ખરચ જયારે આપડે કોઈ સમસ્યામાં હોય, ત્યારે મિત્ર સાથે વાત કરવાની માંગ હળવું થઈ જાય.
હા એ તો બ એ તો સારું વાત કીધું ભાઈ.
હમ કારણ કે જે મિત્ર આપણને સમજે છે. અને સહારા આપે છે.
હમ શાળા જીવન શાળા જીવનમાં મિત્રનું શું મહત્વ હોય છે?
જો શાળાના જીવનમાં મિત્ર ન ખૂબ ખૂબ મહત્વ હોય છે, મિત્ર સાથે આપણે અભ્યાસ કરવાની, મિત્ર સાથે રમવાનું, અને નવું નવું વસ્તુ શીખવાનું જોઈએ જેથી આપણો જો જીવન છે ને આ આનંદદાયક બને છે.
હા મેં પણ અનુભવ્યું છે કે સારા મિત્ર મિત્રો એ અભ્યાસમાં પ્રોત્સાહન આપે છે આપણ લોકોને
હા સાચો કહો છો અને ખરાબ મિત્રોની અસર શું થાય
મ ખરાબ સંગતિ વ્યક્તિઓ ખોટા માર્ગ લઈ જાય શકે છે તેથી મિત્રો પસંદ કરતી વખતે સાવધાન રહેવું જોઈએ
અને મિત્રતા ક્યાં ગુણો જરૂરી છે
વિશ્વાસ પ્રામાણિકતા સહકાર આધાર અને સમજણ
મને સવાલ આવે છે કે જો બે મિત્ર મિત્ર વચ્ચે મતભેદ થઈ જાય તો શું કરવું જોઈએ
શાંતિથી વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ ગેરસમજને વધવા દેવી ન જોઈએ
શું મિત્રતા માત્ર સમાન ઉંમરના લોકો વચ્ચે જ કરવી જોઈએ કે
ના મિત્રતા કોઈ પણ ઉંમર લોકો વચ્ચે થઈ શકે છે એવું નહી જો બંને એકબીજાને સમજે અને આધાર આપે એના લોકો આવું લોકોથી આપણેે લોકોને મિત્રતા કરવું જોઈએ
મિત્રો સાથે સમાર પસાર કરવાથી શું ફાયદો થાય છે તને ખબર છે કે
આનંદ મળે છે તળાવ ઓછો થાય છે અને જીવન વધુ ખુશાલ બને છે
હા સાચો કહો છો
ઘણા લોકો કહે છે કે મિત્રતા હમ એક ખજાના છે
અજાના એટલે
હા કારણ કે સાચું મિત્રો પૈસાથી ખરીદી શકતા એ નથી
એવી વાત કહે છે
હા તને શું લાગે છે મિત્રતા લાંબા સમય સુધી કેવી રીતે ટક ટકી શકે
જો મિત્રતાને લાંબા સમય તને લઈ જવાનું છે તો એમાં જો પૈસાનો વાત છે ને એ નહી આવવું જોઈએ એવું નહી થવાનું જોઈએ કે મને તો એટલા પૈસા આપને એટલા થાય મતલબ જો તને જરૂરત છે તો ચાલે પણ અ પછી તું પૈસાનો જો લેનદેન મિત્રતામાં ચાલુ થઈ જાય અને તેનાથી થોડું મતભેદ થઈ શકે છે
હમ આ તો ખરેખર સર સાચી વાત કીઘી ભાઈ
હા
વિશ્વાસ જાણવાની એકબીજાનો આધાર કરી અને મુશ્કેલીમાં સાથ આપવાની
ખૂબ સુંદર વાત કરી ખૂબ સુંદર વાત કરી તમે
એને મિત્રતામાં સ્વાર્થ ન હોવો જોઈએ
તારું જો નિસ્ર્થથ નિસ્વાર્થ મિત્રતા જ સાચી મિત્રતા કહેવાય જેમાં એ મિત્રતા એથી ન થવાય કે મને એનાથી આ કામ કરવાનું છે તો જ મેં મિત્રતા કરું એમ નથી કરવાનું મ્ર જે હોય છે નિસ્વાર્થ હોવીું જોઈએ
હ મ મિત્રો આપણને હસાવે છે પ્રેરણા આપે છે અને જીવેન રંગીન બનાવે છે
સારો કહો છો જો આપણેે અ આપણો દિમાગ ખરાબ હોય છે જેમ આપણો મન અપસેટ હોય છે અને આપડે જો મિત્રતા મિત્ર લોકો સાથે બેસી જાય અને જો ચ ચાર પાંચ મિત્રો બહીને હસી ઠહાકા લગાવે તો આપણા બધા આપણા જો સ્ટ્રેસ છે એ ભૂલી જાય અને બઉ હસી આવે
ના એ તો બહુ સારું એક બિજ ત્રણ ચાર લોકો સાથે તિન ચાર લોકો સાથ બેસીને એકબીજા ના મજાક ઉડા ફમ રિલીઝ થઈ જાય મન આનંદ
હા સાચો કહો છો મારો એક મિત્ર હતો જયારે પણ તેનાથી હું મળું ને એને ટલો મજા પડાવે તે તો રોવા માટે આવી જાય
કોણ કોણ છે આ મિત્ર નામ બતાવ?
એનું નામ બતાવું
હા.
એનું નામ તો અભિષેક સૈની છે.
અભિષેક સેની મારવાડી છે ને સરનેમ.
હા હા હા એ મારવાડી છે એના સાથે હા એને જ જો દસ રૂપિયા પણ ખર્ચા કરી હોય માટે કહી દો તો રોય છે.
હા મારવાડી લોકો એવા જ હોય કે ખાલી ધંધા પર ધ્યાન દે અને બીજા લોકોને લૂટવા પર.
પણ એના પાસે બઉ પૈસા છે હા.
હમ તો લૂટી લૂટી ને પૈસું બનાવી લીધું.
હા કોઈ પણ મીલે તો એના પાસેથી પૈસા ખર્ચા કરી નાખીએ અને પો
હ હા પોતાનો પૈસો બચાવી દે પોતાના બાળક બાળકો માટે રાખે છે. એના ઉપ
હા તું ખબર એના જે પોતા ઉપર પૈસા નઈ ખર્ચે એ બાળકો પર શું ખર્ચા કરે
હા એ પણ સાચો છે બીવી ઉપર કરે તે પોતાની બીવી ઉપર
હોઈ શકે હોય શકે ભાઈ.
હ હમ બધા લોકો ક્યાં છે તારો દોસ્તાર?
મારા બધા દોસ્તારનું તો હવે પરીક્ષા જ ચાલે છે તે લોકો એવા કોલેજમાં ગયા છે કે જેનો પરીક્ષો જૂન જુલાઈ માં જ થાય છે ખબર જ નહી
એ બારિશ માં એક્ઝામ થાય. છે.
જોની આપડા આ પડા લોકો ને જો ત્રીજા સેમિસ્ટર ચાલુ થવા થઈ ગયું. અને એ લોકો ને બીજા સેમિસ્ટર જ નઈ પ તો કેવો કોલેજ.
ગલત કોલેજમાં એડમીશ તમ લઈ દીધું છે લાગે છે.
હા તેજને.
હમ તારો ખતમ થઇ ગયો ને.
હા મારો તો ખતમ થઇ ને એક મહિના થવા આવ્યો અને હજી પણ બીસ દિવસ છૂટી વાય અ બાકી છે.
હ હા ખુબ આ તો ખુબ સારી કોલેજ છે આટલી છુ્ટી આપે મજા આવી જાય એમ.
હા છુટ્ટી આપે ને તો માઈન્ડ ફ્રેશ થઈ જાય.
હમ તો આજે આ ચર્ચા બહુ સારી ચર્ચા કીધી આપણે લોકોને મિત્રતાની.
હા સાચો કહો છો.
હમ મને પણ સાચો મિત્રો જીવનથી સૌથી મોટું સંપત્તિ લાગે છે.
ચ ચાલ હંમે આ આપડે હંમેશા સાથી મિત્રતા જાળવી રાખવાનો પ્રયત્ન કરીએ.
હા જરૂર સારા મિત્રો જીવનને વધુ સુધાર બનાવે છે.
આભાર આભાર ચાલ પછી મળીએ આવજો જેય શ્રી ક્રિષ્ન.
જય શ્રી કી
ચાલો.